હલો.
હલો.
બોલો.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
તમે કોઈ જગ્યા વિશે કેવા માંગો છો? અત્યારે કોઈ સ્થાન જેના વિશે તમે જાણતા હોય. તમે ફરવા ગયા હો.
હમ્મા આબુ આબુ રાજસ્થાન આબુ.
તો તમે એના વિશે મને જરા વાકશો .
ગુજરાતની બાજુમાં જ આવેલ છે. રાજસ્થાન બોર્ડર નજીક હમ્મ જ્યાં ઘણું બધું જોયાલાયક છે. જેમાં ગુરુ શિખર જે આબુમાંવથી ઊંચા ઊંચું જગ્યાએ આવેલું છું. ત્યાંથી સનસેટ જોવાની અને સનસેટ ન વ્યૂ લેવાની બહજ મજા આવે છે.
હીલ સ્ટેશન.
હમ હિલ સ્ટેશન. ત્યા શિયાળાના વાતાવરણમાં અને ચોમાસામાં પણ ખુબ જ મજા આવે. અત્યારે હાલ ભી તમે જો તો ત્યાં ઠંડુ જ વાતાવરણ હોય. માં તો ત્યાં માઇનસ હમ ના. એકદમ ઠંડો પ્રદેશ છે ત્યાં વાતાવરણ એકદમ ઠંડુ હોય. ચોમાસાની ઋતુમાં જઓ તો વરી મજા જ કેચ લગાવો.
એવું.
હા.
બીજું કઈ.
આ શની રવિ તો અતિસય અત્યારે ગુજરાત ની અતિશય ગાડીઓ ત્યાં જ હોય શનિ રવિ ત્યાં શનિ રવિ માં રેન્ટ પણ વધુ હોય. કોઈ બી હોટલમાં તમારે રોકવુ હોય તો બુક કરવી પડે.
મિનિમમ કે કેટલું રેન્ટ પડી રેસે?
પાંચ થી છ હજારની આજુબાજુ.
બરોબર.
ફ્રેન્ડ સર્કલ સાથે જાઓ તો તમારે ત્યાં ખુબ જ મજા. આબુમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં બહુ જ મજા આવે એમ.
હમ.
ઘણી તમે મેમરી બનાવી શકો છો.
તમે કોની સાથે ગયેલા?
અમે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ ગયા હતા.
બરોબર.
હા. બે દિવસ માટે ગયા હતા ત્યા. બે દિવસ તયા જ અમેં હતા. જેનિકિલસ, ગુરુ શિખર. ગુરુદ્વાર ઘણી જગ્યાઓ છે. ત્યાં જોવાલાયક.
બીજું કોઈ આસપાસ જગ્યા ખરા? જેનના?
જેનના દેરાસર આવેલા છે ત્યાં.
ડીવસ.
હમ હ.
બીજી કોઈ આસપાસ જગ્યા
ત્યાંથી રિટર્નમાં ગુજરાતમાં રિટર્ન થવું હોય ત્યાં અંબાજી નું મંદિર આવે.
બરોબર અંબે માતાનું મંદિર.
જે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ગુજરાતમાં હ. ત્યાં ભાદરપૂર્ણામે તો ત્યાં જવા જ નહી બહ જ પબ્લિકમાં છે.
પછી? બીજી કોઈ એવી જગ્યા ફરવા લાયક જ્યાં તમે ગયા હોય.
દીવ.
દીવ.
હમ દિવ સ્કૂલ માંથી પણ ગયેલા અને ફ્રેન્ડ સાથે ગ સ્કૂલમાંથી તો અમે અગયારમી ક્લાસમાં હતો ત્યારે હું ગયો હતો.
દરિયા દરિયા કિનારો.
નાગા બીચ પર પર તવા પડ્યા હતા અમે.
પછી પછી
હ ત્યાં ખુબ જ મજા આઈ ગઈ હતી.
હમ. દિવ દમણ.
દેવ દેવ.
હમ. સ્કૂલની ટ્રીપ એટલે ઘણી લાંબી હતી બે ત્રણ દિવસની સોમનાથ હતું. ગીર હતું ગીર. ગિરનાર બી હતું. શાશણ ગીરમાં ભર્યા હતા અંદર ની. જ. હમ.
પછી દીવ હતું દીવમાં પણ એક દિવસ હતો હમ એક દિવસની આજુબાજુ રોકાણી દીવમાં. બધા છોકરાઓ દરિયામાં ગિરનારમાં તમે પરિક્રમા પણ કરી શકો. નહી તો એક બીજો ઓપ્શન કે તમે ગિરનાર ઉપર ચડી શકો. જે તેના મંદિરો વા ત તમે દર્શ. કરી શકો. ગિરનાર પર તમે ચઢો તો તમને બહુ સરસ વ્યુ જોવા મળે. તે સૌથી ઊંચું માનવામાં આવે છે નવ હજાર નવસો નવ્વાણું પગથીયા છે તે દસ હજાર. પગથિયાં ગણી લો.
હમ.
ચડવુ, બઉ કાઠું કામકાજ.
ચડવું, હા. અત્યારે પેલાના ટાઈમમાં તો લીફ્ટ નતી, પણ અત્યારે સુવિધા થઈ જશે રોપવેની.
એવું, રોપવે હશે.
અત્યારે, સ પણ અંબાજી સુધી જ છે હં. અડધી જગ્યા સુધી જ, હમ. પછી તમારે ચાલીને જ જવું પડે, હમ.
બરોબર. બીજું, સોમનાથ
હમ, સોમનાથમાં શંકર ભગવાન મહાદેવનું મંદિર છે. તે સમુદ્ર કિનાર મસ્ત મંદિર આવેલું છે ત્યાં.
વ્યુ સારું
હા, વ્યુ સારું. અમે ત્યાં ફ્રેન્ડ સાથે પન ગયેલા અને સ્કૂલમાંથી પન લઈ ગયા હતા. ત્યારે અમે સોમનાથમાં જ રોકાયા હતા. ધરમસાળામાં. ધરમશાળામાં એવું ક કંઈ રેન્ટ આપવું હોય તો તમે આપી શકો, નહી તો ચાલ
એટલે, ગુજરાતમાં જોવાલાયક સ્થળો તો ઘણા છે.
હમ ગુજરાતમાં ઘણા બધા
ગુજરાતની બાર.
હ દ્વારકા પણ પણ ગુજરાતમાં
એ પણ શ્રી કૃષ્ણનું મંદિર જ છે.
હા. આપ શ્રી કૃષ્ણ નસ્ન કરેલો ત્યાં શ્રી કૃષ્ણને ભગવાનની નગરી જે કહેવાયને. તે સમુદ્રમાં દટાઈ ગયેલી છે. અત્યારે હાલ પણ ત્યાં લોકો દર્શન કરે છે. આપણે તો જ્યાં નથી પણ ન્યૂઝમાં જોયલું.
તો તો ગોમતી ગાટ. ના બેટ દ્વાર.
હા હા હા. ત્યાં સરકાર દ્વારા સુદર્શન બ્રિજનું પણ સરસ બનાવવામાં આવેલ છે. હમ.
અચછા
તમે કઈ કઈ જગ્યા પર ગેલા છો?
અમે તોું રાજસ્થાન જેસલમે એજ ગુજરાતની રાજસ્થની ત્રણ દિવસ ત્રણ દિવસ
હમ હમ.
ત્યાં પુષ્કર ગયા તા ત્યાસરી સરસ્વતી માતા ને બ્રહ્માજી નું મંદિર આખી ભારતમાં એક જ જગ્યાએ રાજસ્થાનમાં પુષ્કરમાન મંદિર
હમમ બીજું કોઈ મંદિર નથી.
એ બંને ન માતા એવી બ્રહ્માજી બે નું મંદિર મંદેસરસ ત્યાં એક ઉન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
તેનું બજાર બી સારું
બજારમાં શું શું મળી રહેે વસ્તુ. ખરીદી કરવા લાયક કે પછી બઉ મોંઘુ બજાર છે. તે.
મકું હોજાય.
હ ખુબ હજાર છે ખરીદી ના કરે.
ખરીદી ના કરે.
બોલો બોલો. તમે કઈ ખરીદી કરી હતી કે્યા નથી.
ના.
હમ.
ના.
કેમ પૈસા ન.
ના પૈસા તો હતા પૈસા તો હતા. પણ ફરવા ગયા હતા. તો ફરવાનું તાર વસ્તુ લાવવાની ઓછી હોય. યાદગીરી તો ત્યાંથી ગણપતિ દાદા લાઇટ હતી. પેલા પથથર ની આવે ને ખરીદી તો કરી એ મંદિર થી જ લાવ. ગણપતિ. પેલો પથ્થર આવડે ને બીજું તો. એક પર્સ લાઈ હતી. પછી રાજસ્થાન. અને મોજડી લઈ હતી.
હમ. કોસ્ટલી પડી હશે. છે ને બધું.
પડ્યુતું તો કોસ્ટલી.
હમ.
છસો સાતસો રૂપ પિયાના ખાલી મોજડી. ગણપતિ દાદા હમ, હજાર રૂપિયામં પડે.
હં.
પણ એક જાત ની યાદ રહી, ક હું આમ રાજસ્થાન ગઈ તી, આ વસ્તુ લાઈ તી. એ જોવું તો યાદ આવ, ક હું આ ટાઈમે રાજસ્થાન ગઈ હતી, તે ત્યાંથી હું લાઈતી.
ઓકે, ઓકે. ઓકે, ચલો તો હું મુયકું મારે થોડું કામ યાદ છે આયું છે, કામ પતાઈ.
સારું.
બાય.
બાય.